હાલો કેમ છો?
બસ મજામાં. તમે કેમ છ
મારો અવાજ સંભળાય? હા હા મજામાં હો ખુબ ખુબ આનંદમાં. હમ, હ.
હં, તો આજે આપણે જે આજે આપણે જે છે એ. જે વિવિધતા જે છે, એ વિષય ઉપર વાત કરીએ.
હા, હા, સરસ ટોપિક છે.
હા. તો આજના સમયમાં જે છે, એ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું. ખૂબ જ જરૂરી બની ગયું છે, બરાબર ને.
હા, હા. આપડે જોઈએ તો, જેમાં જીવ છે. એ જૈવવિધતા એટલે. જૈવિક પ્રાણીઓ વિશે આપણે થોડીક વાત કરીએ, તો પણ એમાં એવું જ છે. કે જેમાં જીવ છે, એમાં. એને જૈવિક પ્રાણી કહી શકાય, અને આ જૈવ વિવિધતા બંને થતા આવે.
જેવ વિવિધતા એટલે. હા. એટલે આપણે એવું કહી શકીએ કે, પૃથ્વી ઉપર રહેલા જે બધા પ્રકારની જીવસૃષ્ટિ તેની વિવિધતા જોવા મળે છે, એમાં જીવજંતુ પણ આવી જાય. પણ આવી જાય, વૃક્ષો પણ આવી જાય, પ્રાણીઓ-પક્ષીઓ આ બધી જાતિનો જે છે, એ સમા સમાવેશ જે છે એ. જેવી વિવિધતાની વ્યાખ્યાની અંદર થતો હોય છે, એમ.
હ, હા. આજના સમયમાં આપણે જોઈએ. તો જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી બનનું છે, કારણ કે આપડી ખેતી છે. એ ખળની દવા મારી મારી અને જંતુનાશક બીજી અનેક દવા મારી મારી અંદરના જે જૈવિક અ
એ મરી જતા હોય છે. એટલે આપડે ખુબ ધ્યાન રાખવું, અને જતન કરવું. ખુબ જરૂરી છે, સૌ પ્રથમ તો આપડે કહીએ.
જો આપણને નરી આંખે પણ ન દેખાતા હોય, એવા સૂક્ષ્મજીવોથી લઈને. વિશાળ હાથી હોય કે, પછી વેલ હોય. એ બધા જ આપણને જૈવ વિવિધતામાં ભાગ હોય છે. અને જૈવ વિવિધતા આપણા માટે કેમ મહવ? હોય છે, કારણ કે કુદરતી સંતુલન જાળવી રાખવું. ખોરાક, ઓક્સિજન, ઔષધિઓ, લાકડું, રેશા. અને ઘણી જરૂરી વસ્તુઓ જે છે, એ કુદરત માંથી જ આપણને મળતી હોય છે. કે જેના કારણે જેવી વિવિધતા જળવાઈ રહેતી હોય છે.
હા, એમાં આપડે જોઈએ કે, કુદરત નું સંતુલન આપણને જે વિવિધતામાં કેવી રીતે મળે છે કે, તો એનો ખોરાક શું છે? તો કે ઓક્સિજન, ઔષધિઓ, લાકડું. રસા. અન્ય ઘણી જરૂરી વસ્તુઓ આપણને કુદરત માંથી જ છે. એટલે જી વિવિધતા માંથી જ આપણને ઘણું બધું મળતું હોય છે.
પર્યાવરણનું સંતુલન બગડી શકે કેમકે ઘણી પ્રજાતિઓ જે છે એ લુપ્ત થઈ શકે છે કે ખેતી ઉપર એના કારણે જે અસર પડી છે અને માનવ જીવન ઉપર પણ ગંભીર અસર થઈ શકે છે
હા હા મેં પેલા જ આપણેે કીધું કે ખેતી ઉપર જે આપડે ખેતીમાં જે અળસિયા એવી જે જમીનને પોલી કરે અને જમીન ના પાક વધારવા માટે જે જીવો જીવો છે એ અત્યારે લુપ્ત થતા જાય છે એટલે કે દવાઓથી નાશ પામતા જાય છે
હા અને એમાં પણ જો જંગલોનો નાશ કરી દઈએ અને સૌથી મોટો ખતરો હોય તો એ જંગલોનોનો નાશ છે પ્રદૂષણ છે આબોહવા છે પરિવર્તન છે વધુ પડતો શિકાર કરીએે છીએ કુદરતી સં સાધનોનો અતિશય ઉપ ઉપયોગ હોય છે. એવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જેમાં જે છે એ એમનો ખૂબ જ મોટો ફાળો હોય છે અને એના કારણે નાશ પણ થઈ શકે છે
હા હા એક સાચી વાત કરી તમે કે જંગલ ને ક્યાંક ક્યાંક લોકો છે ને એને થોડું થોડું સળગાવતા હોય છે. પાંદડા અને બધું ભેગું થયું હોય તો એનું ખાતર જ બની જતું હોય છે પણ ક્યાંક કોઈ પણ કારણોસર એમાં આગ લાગતી હોય છે અને એનો વિનાશ થાતો હોય છે ત્યારે ઘણી જીવસૃષ્ટિ ઘણા પક્ષીઓના માળા હોય છે એમાં ઘણા ના બચ્ચા હોય છે. અને અને ઘણી જે નરી આંખે પણ ન જોઈ શકાય એવી જીવસૃષ્ટિ એમાં દેખાતી હોય છે એ બધી નાશ પામે છે.
હા એ તમારી વાત ખૂબ જ સાચી છે અને એના માટે જ આપણે જેવી વિધ પોતાનું રક્ષણ કેવી રીતે કરવું એના માટે જે છે ઘણા બધા એવા વિચારો હોય કે જે વધારે વૃક્ષો વાવા જોઈએ પ્રદૂષણને ઘટાડવું જોઈએ પાણી બચાવવું જોઈએ. વન્યજીવોનો શિકાર ન કરવો જોઈએ એવી ઘણી બધી જે બાબતો જે છે. કે જેના ઉપર આપણે ખાસથી ધ્યાન આપવું જોઈએ કે જેના કારણે જે છે. જેવી વિવિધતાનું આપણે રક્ષણ કરી શકીએ એમ.
હ હા એના માટે આપડે જોઈએ તો જંગલોમાં અભયારણ્યો બનાવવા જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાનોનું સંરક્ષણ કરવું જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે બગીચાઓ જે ગામો ગામ બગીચાઓ બન્યા છે એનું સંરક્ષણ કરવું જોઈએ અને કડક એમાં કાયદા ને અમલ મૂકવા જોઈએ કે કોઈ પણ વ્યક્તિ એ એ ઝાડને કાપી ના શકે અને એની માવજત કરવામાં મદદ કરે, એવો કડક નિયમો હોવા જોઈએ.
હા, અને એમાં જે તમે કીધું એમાં વિદ્યાર્થીઓ પણ મોટો ફાળો જે છે એમનો. જોવા મળતો હોય છે, કે જો વિદ્યાર્થીઓ જે છે. એ વૃક્ષારોપણ માં ભાગ લઈ શકતા હોય છે. પછી પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવી શકે. શકે છે, કુદરતી પ્રત્યે જવાબદાર વર્તન અપનાવી શકે છે, એવા ઘણા બધા જે કાર્યો જે છે. એ એ કરી શકતા હોય છે એમ.
હા, હા, વિદ્યાર્થીઓ. ઘણી સ્કૂલમાં એવું ચાલુ જ છે, અત્યારે વૃક્ષારોપણ કાર્યક્રમ. અમુક એવો દિવસ હોય ત્યારે વૃક્ષોને રોપાવતા હોય છે, જેવા કે લીમડો છે, પીપળો છે, વડ છે. સરગવા છે. એવા, એવા, સારા-સારા આપણે ઔષધિમાં એ કામમાં આવે. અને છાયામાં પણ કામમાં આવે. એવા વૃક્ષોનું રોપણ કરાવતા હોય છે.
હા. અને એમાં પણ જે છે, એ વિશે આ વિષયમાંથી આપણને સૌથી મોટો સંદેશ એ મળ તો હોય છે. કે કુદરત અને જીવન સૃષ્ટિ બંનેનું રક્ષણ કરવું જોઈએ. એજ માત્ર સરકાર નું કામ નથી, પણ દરેક નાગરિક કોની જવાબદારી હોય છે? કે કેવી રીતે આપણી જે છે, જૈવ વિવિધતા જે જળવાઈ રહે. એ પછી વૃક્ષો વાવાથી માંડી. અને પર્યાવરણને બચાવવું, જંગલોને બચાવવા. પછી કોઈ પણ જે સરકારી હોય છે, એમને વસ્તુઓ હોય છે, એમને બચાવવી. કે પછી કોઈ બી પ્રાણીઓને જે છે, એ સ સારી રીતે સાચવવા જોઈએ. જમવાનું અને ખાવા પીવાનું જે છે, એ સારી રીતે આપવું જોઈએ. આપણાથી બને એટલી મદદ. કરતી રહેવી જોઈએ તો, જેના કારણે જે છે, જૈવ વિવિધતા જે છે. જળવાઈ રહેતી હોય છે.
હમ. અત્યારે તો આપડે એવા સંકલ્પ પણ લેવાના છે. કે વૃક્ષો રોપણ માટે. કે એક-એક નાગરિકે એક-એક વૃક્ષને વાવવાનો, રોપવાનો સંકલ્પ કરવાનો હોય છે.
હા. તમારી વાત એ એકદમ સાચી છે ને, અત્યારે તો કાંઈક એવા જે કોઈનો બર્થડે હોય. તો આપણે એવી રીતે સંકલ્પ કરીએ કે, દર બથર્ડે ઉપર જે છે કે, ક કાપવાને બદલે આપણે જે ઘરના જેટલા પણ સભ્યો હોય. સભ્યો મળી, અને એક એક વૃક્ષો વાવીએ. તો પણ ઘણું સારું જે છે, એ જેવ વિવિધતાને મદદ મળી શકતી હોય છે એમ, અને આપણે ભવિષ્યમાં પણ આપણને ખુબ જ સારું એવું, આગામી દિવસોમાં જે વાતાવરણનું પોલ્યુશન જે વધી રહ્યું. છે એમાં પણ આપણને ફાયદો મળી રહેશે એમ.
હા હા જો આપણેે જૈવવિધતાનું રક્ષણ કરીશું અને વૃક્ષો વાવીશું તો આપણે કોરોના ટાઈમે જે ઓક્સિજનનો ઘટાડો થયો હતો. એવી પરિસ્થિતિ આપણેે માથે આવી શકશે નહી.
હા તમારી વાત એકદમ સાચી છે કેમ કે જ્યારે ઓરે ઓક્સિજનની કમી મહેસૂસ થાય છે, ત્યારે જે છે એ વૃક્ષો જ આપણને ઓક્સિજન પૂરું પાડતા હોય છે તો આપણે જે છે વૃક્ષોનું જે વૃક્ષોમાં રહેલી જે જૈવ વિવિધતા છે એને કેવી રીતે જાળવવી એનુ પણ ખાસ અંગે જે છે એ વિચારવું જોઈએ. શાળા કોલેજોમાં પણ આ વિષય ઉપર જે છે એ ઘણીવાર જે છે. ચર્ચાનો વિષય બની જતો હોય છે તો જો એમાં પણ જો આપણે જ વાત આવે તો બધા વિદ્યાર્થીઓ બાળકોને આપણે એમના વિશે સમજાવવું જોઈએ કે જે વિવિધતાનું રક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે એમ. તો આજે આપણે ઘણી સારી એવી વાત કરી લીધી જૈ વિવિધતા વિષય ઉપર તો ફરી આપણે મળીશું. કોઈ નવા ટોપિક સાથે તો તમારુ પણ ખૂબ ખૂબ આભાર.
હા હા ફરી મળીશું નવા ટોપિક સાથે આભાર.